હેલ્લો.
હલો.
અ હાલો હમણાં. હમણાં ગુજરાત માં ઘણા બધા ખાવાના અને ભારતમાં ખાવાનું ખુબ જ. પ્રખ્યાત છે કે વર્લ્ડ વાઈડ એની તારીફ કરવામાં આવે છે અને તેના લીધે. ખાવાનું એ ખુબ જ સારું લાગે છે ભારતમાં ખાવાનું એક જ નથી એક નંબર હોય છે. એમાં ગુજરાત નું ખવાનું પૂછો જ મત. કે ગુજરાતમાં ઘણા પ્રકારના ખાવાનું મળે છે જેમ કે હવારના પોરમાં આ ફાફળા જલેબી ઢોકળા અ ખમણ ઈડલી સંભાર અને અન્ય પ્રકારના ઘણા એમાં ખાવાનું ખાવાનું મળે છે અને જેમકે અને ગુજરાતની થાળીઓ જેમ કે સેવ ટામેટુનુ શાક થી માંડીને અને તે ખાવાની ખુબ જ મજા આવે છે તેને પેલાથી જ બહુ ખુબ જ પ્રખ્યાત છે હું નાનો હતો ત્યાંથી. હા સેવ ટમેટાનુ શાક તો બહુ ખાતો હતો અને. તે મને આજે પણ ખુબ જ ભાવે છે જો આપણા. ઘણા પ્રકારની વાનગીઓ છે જેમ કે ભાખરી એ ગુજરાતમાં ખૂબ જ. ફેમસ છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે.
તમારી વાત એકદમ સાચી છે ગુજરાતના જે ગુજરાતી ખાવાના. એ મને ખુબ જ વધારે માત્રામાં ગમે છે અને. કહુ તો તે તો મને ખુબ જ વધારે ગમે છે તો હું તો એવું જ કહેવા માંગુ છું કે. અત્યારે હું ગયો હતો ફરવા માટે અને હું ગયો હતો ડાંગ સાઈડ તો હું કે જે ત્યાં જઈને હમ જે હોય છે ત્યાં ડાંગનુ ખાવાનું તે ખાધું હતું તો તે ખાવાની મને ખુબ મજા આવી હતી અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો છે જે અ સુરત અથવા સૌરાષ્ટ્ર સાઇડથી આવે છે અને જે આપડા ડાંગમાં જઈને જે ડાંંગી ખાવાનું જે આદિવાસી ખાવાનું કહેવાય છે જે ટ્રાય કરે છે ને આપને ગુજરા રહીએ અને આપડે આદિવાસી છીએ તો આપણને આદિવાસી ખાવાનું વિશે થોડીક જ્ઞાન તો રહેવુ જ જોઈએ તો હું તો એવું જ માનું છું કે આ પણ અડદના અ અને નાગલીના રોપલા અને નાગલીના પાપડ એ બધી વસ્તુ ખાઈએ તો આપણને ખુબ મજા આવે ને આપણે ટેસ્ટ માણી શકીએ સારામાં સારો તો તે આપણા માટે ખુબ જ સારું કહેવામાં આવે છે તો તમારે શું માનવું છે આ બાબતે
હા તમારી વાત ખુબ જ સાચી છે કે ઘણા ઘણા પ્રકાર નું ખાવાનું મળે છે જેમ કે સુરત નો લોચો એક ખુબ જ ફેમસ છે વર્લ્ડ વાઈડ તેની તારીફ કરવામાં આવે કે સુરત લોચો ખાવા જવાનો હોય તો સુરત જાઓ અને તે ખાવાની ખુબ જ મજા આવે છે અને તેને ઘણા જાતનું કઈ મિક્સ કરીને બનાવવામાં આવે છે અને તે ખાવાની ખુબ જ મજા આવે છે અને તે મિક્સ મિક્સમાં હોય છે કે તેનો ટેસ્ટ ખુબ જ સારો હોય છે તે ખાવાની ખુબ જ મજા આવે છે તો એને ગુજરાતી હવામાં હવારના પોરમા ખાય છે અને તે ખુબ જ સારું લાગે છે સ્પેશિયલ ઘણા લોકો અ સુરતમાં સ્પેશિયલ લોચો ખાવા જાય છે અને હું પણ એક વાર ટ્રાય મારેલો કે લોચો ખુબ જ સારો લાગે છે અને તમે કીધું તેમ ઘણા પ્રકારના વાનગીઓ ખુબ જ સારી મળે છે જેમ કે તેમાં એ ખુબ જ ફેમસ છે ગુજરાતનું ખાવાનું અને ગુજરાતની દાળ દાળ સાદી દાળ થી માંડીને અને ઘણા પ્રકારની દાળ છે તે ગુજરાતમાં ખુબ જ ફેમસ છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે
ત્યારે તમારી વાત સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા ગુજરાતી વાનગીઓ છે જેમ કે અત્યારે તમે જોવા જાવ તો રવિવાર નો દિવસ હોય છે ત્યારે ગુજરાતી લોકો જલેબી ફાફડા ખાવાનું ખુબ જ વધારે માત્રામાં પસંદ કરે છે અને તે આપણે ટીવી સિરયલોમાં જેમ કે તારક મહેતા કા જોયું જ છે તો અત્યારે હું તો એવું જ કેવા માંગુ છું કે આવું બધું આપણે જોઈએ છીએ અને અત્યારે તમે જોજો તો સુરતમાં જે સ્થિતિઓ છે ખાવાના ખુબ જ દિવાના હોય છે અને તેઓ રવિવારે ખુબ જ જલ્દી જઈને તેઓ લાઈનમાં ઉભા રહી જાય છે નાસ્તાની દુકાનોમાં પણ અને નાસ્તો પણ લઈ લે છે. અત્યારે તમે જોવા જાવ તો સુરત નો જે લોચો છે તે અતારે ખુબ જ સારો લાગે છે. ઓ છે સુરત ની તે પણ ખુબ સારી લાગે છે. તો હું તો એવું જ માનું છું કે આવું બધું ખાવાથી આપણે ટેસ્ટ પણ આપણે મોડાાનું સુધરે અને આપણે હેલ્ધી પણ રહી અત્યારે તમે જો જાવ તો નાસ્તામાં હેલ્દી વસ્તુઓ પણ ઘણી બધઘી મળે છે જેમ કેટલી સાંબર છે જે અને સલાડ છે જે સલાડ છે તે પણ સારું મળે છે તમારે શું માનવું છે બાબત માં
હા તમે કીધું તેમ ઘણા પ્રકારના સલાડ પણ ખુબ જ ફેમસ છે અને સલાડ ખાવાની ખુબ જ મજા આવે છે અને કોઈ પણ ખાવાનું છે તે સલાડ સાથે જ મજા આવે છે અને સલાડમાં ઘણા પ્રકારના બાર બાર જાતના એવા સલાડ હોય જેમ કે કે અ ચેરી નો સલાડ કે કાકડી નું સલાડ થી માંડી ને કોબી નો સ્લાડ થી મળીને ઘણા પ્રકારના સ્લાડ આવે છે અને તે ખાવાની ખુબ જ મજા આવે છે. અને અમારે અહીંયા ડાયટમાં ખુબ જ વાપરવામાં આવે જેમ કે કોઈ પણ જીમ લેવા જતા હોય તેઓ હેલ્ધી ખોરાક ખાવા માટે ડાયટ નો ફોલો કરવા માટે સલાડ વધારે ખાય છે અને સલાડ ના કારણે ઘણા બ બધા આપણને ફાયદા થાય છે. જેમ કે કાંદા કાંદામાં એમાંય ખાવામાં આવે છે. અને તે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે લસણ પણ એમાં ખાવામાં આવે છે અને તેના કારણે આપણને આપણા ન કોઈ પણ નસો બ્લોક હોય તો પણ ખુલી જાય છે એવું માનવામાં આવે છે એટલે સ્લાટ તો બધાં એ ખાવા જોઈએ અને તે ખૂબ જરૂરી છે.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે તમે જોવા જાવ તો હ આપણને ગુજરાતમાં ઘણી બધી એવી જેમ કે આપણે કાઠિયાવાડ સાઈડ જઈએ તો કાઠિયાવાડી ડીશ મળે છે. અને આપણે સૌરાષ્ટ જયા સાઇડ એ તો કાઠિયાવાડી ખાવાનું મળશે તે લોકો મીઠું વધારે ખાવાનું પસંદ કરે છે કારણ કે તેઓને તીખું વધારે ભાવતું નથી પરંતુ અત્યારે આપણે જોવા જાઈએ તો જે સુરત સાઈડ ના જે વલસાડ સાઈડ નો એરિયા છે ત્યાં જે બટાકા ભાજી છે તે અત્યારે ખુબ વધારે માત્રામાં ફેમસ છે. અત્યારે તમે જોવા જાવ તો વલસાડના જે લોકો છે તે સવાર માં બટાકા ભાજી જ શોધવા નીકળે છે અને તેઓને બટાકા ભાજી ખાવાની ખુબ મજા આવે છે. તેઓ સ્પાઈસી ખાવાનું વધારે ગમે છે તો સ્પાઈસી ખાઈને તેઓ ખુબ ખુશ થાય છે અને ને અત્યારે તમે જોવા જાવ તો આ બધા લોકો એવા છે જેઓને બટાકા ભાજી નથી ભાવતી તો હું તો એવું કેવા માંગુ છું કે બધા લોકોએ બટાકા ભાજી ખાવી જોઈએ જેથી કરીને આપણને ટેસ્ટ નો સમજ પડે અને તમે જોવા જાવ તો જે લોકો છે તે એ લોકો લંચમાં અત્યારે આપણે કડી ખીચડી ખુબ જ ફેમસ છે. લોકો કડી ખીચડી ખાવાનું લંચમાં ખુબ પસંદ કરે છે તો હું આગળ ગુજરાતી ના ખા વાના વિશે વાત કરીશ તે વિશે તમારું શું માનવું છે?
હા તમે કીધું તેમ ગુજરાતમાં કડી ખીચડી ખુબ જ ફેમસ છે. જ્યારે પણ હું માંદો પડું ત્યારે કડી ખીચડી જ ખામ છું. અને તે ખાવાની મજા આવે છે. મસાલે દાર જેમાં જાત જાતનું આ હા ઇન્ગ્રીન્સ લાખવામાં આવે છે જેમકે કોઈ પણ પ્રકારના જેમકે તે ખાવાની ખુબ જ મજા આવે છે અને કઢી તો મીઠી કઢી મને ખૂબ જ ભાવે છે. અને ગુજરાતની કઢી તો ખૂબ જ ફેમસ છે. જ્યારે પણ આપણે ગુજરાતની થાળી વિશે વાત કરીએ તો પેલાં ખીચડી કડી તો ધ્યાનમાં આવે જ છે કે તેમાં ખાવાની ખુબ જ મજા આવે છે અને તે તેને બનાવવાની રીત પણ ખુબ જ સારી છે કે દહીને વોલવામાં આવે પછી તે ગુજરાત હ તે ગુજરાતી ટાઈપ બનાવામાં આવે છે અને કઢી કળી ખાવાનું આપણને પીયાની ખુબ જ મજા આવે છે અને ખીચડી એ ખીચડી તો ખૂબ જ સારી લાગે છે કેમ કે જેના કારણે આપણે તે ખૂબ જ જરૂરી છે. કે આપણે ગુજરાતી કળી એ ખાવા જોઈએ, પીવું જોઈએ. અને કયા મહિનામાં કે અઠવાડિયામાં એક દિવસ તો કળી ભાત
તમારી વાત એકદમ સાચી છે ગુજરાતની જે કળી છે તેની ઘણી બધી વેરાયટીઓ છે કાઠિયાવાડમાં જે મીઠી કઢી બને છે ખુબ જ સારી લાગે છે. તેમાં બેસન એડ કરવામાં આવે છે. જેથી કરીને તે એટલી જાડી હોય છે. પીવાની ખુબ મજા આવે છે અને ત્યાં તમે જોવા જાવ તો બારમાં પણ મારી બીજી વેરાયટી છે કાઠિયાવાડ જે મીઠી દાળ પછી અને પંજાબી દાળ કરી દ કે જે સ્પાઈસી દાળ અને તે પીવાની મજા આવે છે અને અત્યારે તમે જોવા જાવ તો હ ગુજરાતીઓનું જે ખાવાનું છે એમાં દાળ ભાત ન હોય બપોરે ત તે પણ ખાવાનું અધુર છે. અને ગુજરાતની જે વાનગી છે રસપુરી તે ખાવાની તો ખુબ જ વધારે માત્રામાં મજા આવે છે. અને તમે જોવા જાવ તો ગુજરાતમાં ઘણાં બધાં એવા હેલ્ધી ફૂડોની પણ અ ઘણી બધી ગણતરીઓ થાય છે અત્યારે તમે જોવા જા તો ઉત્તરાયણમાં જે છે તે ઊંધિયું બનાવવામાં આવે છે અને ઊંધિયુંમા ઘણી બધી શાકભાજીઓ જે છે એ નાખવામાં આવે છે અને બધી જ પ્રકારની શાકભાજીઓ નાખવામાં આવતી હોવાથી તેમાં ઘણું બધું પ્રોટીન મળી રહ્યું છે. તો શું તમારે અહીયાં ઉત્તરાયણમાં ઊંધિયું બનાવે છે ખરા તમે લોકો તમારે શું માનવું છે.
હા તમે કીધું તેમ જે ખુબ સારું સ જે કે ઊંધિયું ખાવાને આપણને ખુબ જ મજા પણ આવે છે. જેમ કે ઊંધિયું મને બધાં થી વધારે ભાવે છે કેમકે ત્યાં બધા જાતની શાકભાજીથી માંડીને તે મિક્સ કરીને બનાવામાં આવે છે અને તેને ચોખાના રોટલા સાથે ખાવાની તો કઈ મજા જ અલગ છે. અને તમે કીધું છે એમ રસપુરી, રસપુરી તે અ ગુજરાતના વલસાડ વિસ્તારની ખુબ જ ફેમસ કેસર કેરીનો રસ એ ખુબ જ વર્લ્ડ વાઈડ ફેમસ છે અને જેના લીધે તે ખાવાની ખુબ જ મજા આવે છે પછી કશ્મીર માં કાવા પછી તે તેના કાજુ બનાવથી માણીને તે તે ખાવાની ખુબ જ મજા આવે છે. અને તે અને જેમ કે પંજાબ ના પરોઠા તે માંડીને પંજાબની લસ્સી એ ખુબ જ ફેમસ છે કે લસ્સી હ ત્યાંથી જ બનાવવામાં આવે છે પંજાબ મોટાં મોટાં ખેતરો હતા એને તે કે ઘઉં ને એવા ખુબ જ થાય છે એટલે તાના પરોઠા ખુબ જ ફેમસ સે.
તમારી વાત એકદમ સાચી છે અને ગુજરાતમાં જે છાસ છે. તે ખુબ વધારે માત્રામાં ફેમસ છે અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતીઓનું જે ભોજન હોય છે. જે છાસ વગેરે અધૂરું હોય છે તો તેઓને છાસ મસાલા છાસ તો ભોજનમાં જોઈએ જોઈએ અને જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો હોટલોમાં પણ જે ડિશો હોય છે. ગુજરાતી તેના જોડે છાસ આપણને સર્ કરવામાં જ આવે છે અને છાસ વગર તો ગુજરાતીઓનું જમવાનું અધુરું છે એમ કહેવામાં આવે છે અને અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતીઓ જ્યાં પણ હોય ત્યાં તેમને જો બપોરે છાસ પીવા ન મળે તો તેમનો દિવસ અને હું મારી વાત તો હું બપોરે ગમે પણ અથાણું જોડે છાશ તો પીવું છું તેના કારણે મારે મજા આવે છે. મને જમવાનોનો આનંદ હું માણી શકું છું અને અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતી લોકો જે તેઓ ઘણી બધી વેરાયટીઓનું ખાવાનું ખાય છે. પરંતુ તેમને જે ગુજરાતી ખાવાનું હોય છે. તે ખુબ જ વધારે માત્રામાં રહે છે અને અત્યારે તમે જોવા જઓ તો જે ઊંધિયું પુરી જે છે તે ખૂબ જ ફેમસ છે અને તે ગુજરાતીમાં જોની ખૂબ જ છે. તો હું તો એવું જ કહેવા માંગુ છું. હું એક ગુજરાતી છું અને મને ગુજરાતી ખાવાના જોડે એટલો બધો પ્રેમ અને લગાવ છે કે હું ગુજરાતી ખાવાની ઉપર કરી જ નથી શકતો તમારે શું માનવું છે? આ બાબત
હ, તમારી વાત સાચી છે. જેમ કે હૈદરાબાદની બિરયાની ખુબ જ ફેમસ છે. અને અમારે અડીગામમાં પણ એક ભિખારી તેમાં ખાવા બધું ખૂબ બુ જાય છે. અને ત્યાંના તે ખુબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. એવું મને- બધા કહે છે પણ હું વેજીટેરિયન છું એટલે મે હું વેજીટેરિયન. ખાવાનું કામ છું જે કે ખીચડી કઢી, દાળ ભાત અને મને ચાઇનીઝ વધારે ભાવે છે. અને અમારા અેના મોમોઝ ખુબ જ ફેમસ છે જેમ કે ધરમપુરમાં અમારા અહીયા મુમોઝ એક ખુબ જ સારા મળે છે અને તે તે ખૂબ જ ફેમસ છે. અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે. અને ઘણા પ્રકારની વાનગીઓ, જેમ કે અઠાણું, અઠાણું એ હમણાં કેરી સિઝન હતી એટલે એ ખુબ જ બનાવવામાં છે. તેને દાળ ભાત સાથે કે કોઈ પણ શાક સાથે તેને ખાવામાં આવે છે. અને તે ખુબ જ સારું પણ લાગે છે કે આપણું પાણીછા અથાણું તે જ માદા પડેલા હોય ત્યારે ખાય છે અને તે-ૂ ખાવાની આપણને ખુબ જ મજા આવે છે.
તમારી વાત એકદમ સાચી છે. એક તમે જેમ ક્યું તેમ કર તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ તેમ અત્યારે ઘણા બધા જે લોકો છે તે ગુજરાતી બોલ છતા તેઓ ચાઇનીઝ અને વધારે માત્રામાં ચાઇનીઝ યુઝ કરે તમે પણ જેમ કહ્યું તેમ, તમે ગુજરાતી છો તો તમારે ગુજરાતી ખાવાનું ખાવું જોઈએ. તમારે મોમોઝને એવું બધું ન ખાવું જોઈએ, પરંતુ તમે બી સમજી નથી રહ્યા તો એવું કહેવા માંગુ છું કે આપણે ડેલી રૂન થવું જોઈએ અને આપણે- થોડું ગુજરાતી ભોજન તો તેમે એડ કરવું જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો ગુજરાતી ભોજન છે તે અત્યારે યુએસ અને લંડનમાં પણ લોકો ખાઈ રહ્યા છે અને જો
તમે ની ખાવ?
તો ત્યા ભાઈ ભાઈ કરીને એક ઢોકળાની દુકાન ખોલી છે અને તેત ખુબ જ
ખાય છે તો હું, તો એવું જ માનું છું કે વધારે ખાવું જોઈએ. ગુજરાતી કોણું એથી કરીને તે આપણે ફૂડ હેલ્ધી હોય છે અને આપણને હેલ્ધી ફીલ થાય છે અને જેથી કરીને આપણે સારી રીતે ખાવાનું ખાઈએ.